સ્તે મેં
નમસ્તે બેન. કેમ છો મજામાં?
મજામાં હો. તને કેમ છે?
મને પણ મજા છે. ખુબ સારું છે.
સરસ
હમ્મ.
શું કરે છે?
મારે તો સાવ શાંતિ જ છે હમણાં. બસ હું ટાસ્ક ગોયતા કરું ને એવું બધું પેરા કરું, કોલેજે જાઉં, શાંતિવાળી લાઈફ ચાલે છે. હમ્મ. હમણાં અજીઓમાં આયવી તી ઓફર એમાં સો રૂપીયા મળતા તા બુલેટમાં.
હમ્મ.
તમે પણ કરી લેજો ઈ બધું. એ-એમાંથી મેં મંગાયવું એક સ્પ્રે મંગાયવો છે.
હમ એ તો અજીિયો વાળું છે ને પેલું અજીિયો માં મગાવું તો એજ ને
હા હા એજ એનું જ ક છું એ ન સ્પ્રે આવી યા મારા એમાં પણ મારે કેવું લાગે છે ખબર શું થયું જે દિવસે ઓફર ને પનીકડી હતી ને હજીઓ બુલેટ વાળી સો રૂપીસ વાળી મે તે જ દિવસે કર્યું ને એટલે મને આવડો સ્પ્રે પચામાં જ પડ્યો કે પચાસ ડિલવરી દેવી પડી મારે એમ
હા
બાકી તે દિવસે કેવું થયું ખબર છે તમને કે જે સો રૂપિયા વોલેટ હતા ને મારા એો સો ર યુઝ થયા છે એમ
હા
અને પછી જે ોટલટમાં પતીમ તો એ મને સો માઇનસ એ રોટ સોમપાઈડી હવે મેં બીજી સાઈડ હતી થોડાક ટાઈમ પછી સેમ્પુ મંગાવવાની ટ્રાય કરીે ને તો એમાં એમ નતું થતું એમાં કઈ રીતના હતું કે આઈટમ સપોઝ એસી રૂપ ની હોય
હા
મારે વી રૂપિયા વધતા ત વોલેટમાં એસી રૂપિયા જ
હમ બુલેટના સો નતા વપરાતા હા રાઈટ રાઈટ
ના થ હતું તું એમ
હમ હા હા
તો મે કઈ આઈટમ સો ની જગાવી હોત ને આ તો મેંઢસો ની જગી એટલે પચ દવા પડ્યાર
હમ ડેલવરી ચાર્જ આઈપ
તો બે માઇન્ડ બી હોત તો મને એ હ ફ્રી માં મળે ત
હમ
પછી હમણાં મે રૂમ વાળા જોડે એક એવડું કર્યું તો એને બારસોની શર્ટ ગવી એને બસો માં પૈડી
હમ કેટલા વાળીશ
બારસો ની હતી
બારસો ની એટલું બધું સો રૂપિયા ન બુલેટ હોય છે
હા એટલે એમાં પછી નેપ કુપન પણ હોય ને થોડાક બારસોની હતી એમાંથી કઈક સેવન્ટ પસ જેવ ડિસ્કાઉન્ટમાં હાલતી જ એડી સમજ્યા એટલે એ કઈક એને તનસોમાં પડતી હતી એમ એમ સમજી ગય ને કુપન લગા્યા પછી સેવી પસેન્ટ ઓફ વાળું કુપન લગાડીએ એટલે પછી ત્રણસો માં પડતી હતીને પછી સો રૂપિયા વોલેટ ના યુઝ કર્યા એટલે બસોમાં પડીને પછી સેમસટ અમે બીજ બીજી ફોન માંથી ચેક કર્યો ને કે આ ની પાસે પણ મંગાવી લી પ ફર્સ્ટ વાર નતો એને પેલા એક વસ્તુ મંગાવી લીધી હતી હા સેવન્ટટીસેન્ટ ઓફ કુંપન છે એ સા પેલી વાર મગાવ જમ આઈટમ એટલે લાગે હા ફસ્ટ ઓર્ડર નું આ રાઈટ
તો તે પેલા શેમ્પુ મંગાવ્યા હતા શેમ્પુ ત્યારે ફર્સ્ટ ઓર્ડર જ હતો તો એમાં તો કઈ ઇન્ઉન્ રીતે ટકા લાગું હોય એવું લાગવ્યુંું ને
નહીં આ ક્લોથિંગમાં સેવન્ટી પસેન્ટ લાગતું તું હજારની ઉપરની આઈટમ હોય ને એમાં જ હતું તો કેી આપ આપણે જે સેમ્પુ મંગાવીએ છ છે એમાં તો આપને પ્રોફિટ જ થયો છે બઉ સેમ સેમ્પુ આપડે દુકાને લેવા જાય તો આપડને ન મળે આટલા બે
હ એવું તો નથી એની એમ આરપી સાઠ રૂપિયા છે ટોટલ બે સેમ્પો એવા છે એકસો વીસ રૂપિયા ના છે તો આપડ સેવ સિક
એટલા બધા કરીએ હા
હા
હમ તો એટલે બઉ વધારે
વન ટ્વેન્ટીની હા વન ટ્વેન્ટીની હતી બને છે સાઈડ સાટ મારતી હમ
એઈ પણ એટલે જ ને ફર્સ્ટ ડેમાં આપણે કર્યોત ને જયારે મેં સ્પ્રે મગાવ્યો તય્યારે આપડે આજ આઈટમ મગી હોત ને તો આપડેને કઈક વીસ રૂપિયા જ મોંઘી પડતી આઈટમ
હોય છે આવા નવા નવા ટાસ્ક બધા તું જોઈ છો ક્યાંથી ગોતે છો આ બધું નવું નવું
આવ બધું ટ્રાય કરી રાખવાનું હોય મોટા ભાગે સ્કેમ હોય ફ્રોડ હોય કોક કોક સાચા હોય આમ સાચું હોય કોક કોક તો બધા એમાં હું ચેક કરતો રતો તો સાચું નીકળું એ રાખ લેતો હોય પ્રોડો જા દ તય
હમ બરાબર
પાછો હું ફોલો એ રીતના કરતો ઈન્સ્ટાગ્રામ કે હું કઈ ખોલું એટલે આવી કઈ ઓફર હોય એટલે મારું ઈન્સ્ટાગ્રામ આખું ભરાઈ જાય પાર્થ કે એ કોઈ એક બે રીલ મોકલી દે બીજા એક બે જણા આવી રીલ મોકલી દે મારે ખુદ નેષઠ અને પેટ ચક કરું તો આવી જાય કંઈક ના કંઈક કે આ અત્યારે ચાલે છે એમ
હા એલે મારે પછી આ રીતના જ બધું ક ન આવુંજાવતું હોય એટલે તમને મળી જ છે
હમ દછો મળતું તો બધાને હોય જ પણ થોડુંક આમાં મહેનત કરવી પડતી હોય કઈક લપ કરની હોય કરતા હોય એ બધા ન કરતા હોય ન કરતો હો એમ
હા સહે છે
અવાજ પાછો ધીમો જાય છે થોડોક
હા હા હા બરાબર આવે છે આવે છે પ્રોપર હા હા
હમ રાઈટ તો બોલો બીજું તમે હવે
તો સ્કાય ની જો શાંતિ છે હવે બિઝનેસ નો વિચારું છું
હ હા
નિક આપડે કરવાનું છે આપડણે વાત થઈ હતી ને જે બિઝનેસની આપડે
લાસ્ટ કોલમાં હા હા
રાજકોટમાં હા એ એટલે આપડે એ કેફે નો બિઝનેસ સ્ટાર્ટ કરીએ આપડે કઈક યુનિક કરવાનું છે બરાબર
હમ
હા આપડે ઉપલેટા જેવું સેન્ટર ચૂઝ કરીએ પછી ત્યાં સ્કૂલો કોલેજો બહ છે વધારે એટલા પણ ત્યાં સારું રેશે એમ આપડે બગનેસમાં
હમ એ તો છે એક લોકેશન મળી જઈ અને કક આપણેે યુનિક કઈક આઈડેન્ટિટી બનાવીએ આપણેે જેમ કે જુનાગઢ નું ભાવનાથ કેમ છે કે કોઈ પણ સ્ટુડન્ટને ચીલ કરવું એ એટલે એ છેલ્લે કઈ પણ ન જાય મગજમાં ના આવે ન આવે મગજમાં તો ભઉાવ ના જ જઈએ એ તો આવે જ બધાના માટે કે વાંધો નહી આાલો ભાવ ના જઈએ એવી રીતના કંઈક એવું થાય ને કે શાંતિ મળે કે કઈક એવું યુનિક વસ્તુ મળે આપડી જગ્યા તો બધા છોકરા પછી રીતના અવાજ ચાલુ કરી દે. કે હાલ જાવું છે. તો આપણેે ત્યાં જઈએ.
એટલે જ ને એ રીતનું જ વાતાવરણ આખું ભું કરવાનું છે આપડે અને બધું બધા એફોર્ડ કરી શકીએ એ રીતે આપડે બરાબર આપણું મેનુ પણ એ રીતે રાખવાનું છે. બધું આમ બહ મસ્ત પ્લાન કરવાનો છે. તો. ભજી જે તે હ આ મ્યુઝિક ની વાત કરી લાઈવ મ્યુઝિક છે. સફર કરી શકીએ.
પ્લાન કરવાનો ટાઈમ અત્યારે જ છે આપણે પછી પછી આપડણે ઇમ્પ્લાન કરશું બધું જેટલું પ્લાન કર્યું એ બધું પછી આપણે એ બધું નું કામ કરશું એ. પછે. પ્લાન અત્યારે જ કરવાનો છે તો આપડે અત્યારે પ્લાન બધું કરી જ લઈએ પેલા એમ.
હા બરા. હાશે.
શું.
હા તો એ રીતે બધું કરચું. એ.
હા ઓકે.
તેરીવા લ.
હમ્મ. અવાજ ક્લિયર નથી આવતો તમારો.
હા આવે છે હવે.
હાવે હ ભી.
હમ્મ હ. હાત્યારે તો શું વરસાદ જેવું કઈ છે કે નહી. શું કે છે ત્યાંનું. વેદર.
વેધર અત્યારે તો બહુ ગરમ છે બસ ગરમી એટલી છે કે બસ એવું જ ઈચ્છા થાય કે ક્યાંક જઈને દરિયામાં નાઈ લઈએ કે વોટર પાર્કમાં જઈએ કે એવું જ.
હમ્મ. બરા. થઈ જશે અત્યારે હ. છેને અત્યારે તો ઓછા કરે છે.
હા પાછું સિટીમાં તો બઉ જ છે તડકા હજી.
સિટીમાં છે?
સિટીમાં બહ જ છે હા સિટીમાં તમે બપોરે બહાર ના નીકળી શકો અમે અમારા ક્લાસરૂમમાં બેઠા હોય તો અત્યારે અમારો ક્લાસ અત્યાર ટોપ ફ્લોર ઉપર છે તો એટલો તપી જાય કે એમ વાત જ પૂછો મા બધા હો બફાઈ જાય છે બપોર થવા આવે એટ એટલે તો
હમ્મ એસી લગાવી લેવાય ને તમારા પેલા ટ્રસ્ટી ને વાત કરાય ને એસી લગાવી દો પી એટ લઈ લે્યો છો તો
હમ્મ અમારા એક ક્લાસમાં તો છે એસી એક ક્લાસ આખી કોલેજમાં એક ક્લાસમાં છે એસી
હમ્મ
ભાઈ એ ક્લાસમાં ય કોઈને બેસવા નથ દેતા.
હમ્મ બરાબર
એસી શું ક્રષ્ટિ તો લગા રે અમારા
હમ્મ છેને
કોલેજ એ બધું ફસ્ટ ક્લાસ ચાલ્યા. તમારા શું ચાલે છે? તમારી જોબ સારી ચાલે?
હા જોબ સારી ચાલે છે વો આપડે તો. આપડે તો આપણા ટાઈમે હોય ને આપ આપડુ તો આખું કમિશન બેઝ વર્ક છે આપડે તો કોઈ પગારમાં બંધાયેલા છીએ નહી એટલે એમાં કઈ એવું હોય નહિ એમ આપડે જયારે જાવું હોય ત્યારે જવાનું હોય
હા તો એ તો તમારે બહ જ સારું છે. કોઈ કોઈ ની બંદીશમાં નઈ કે જોબમાં બધા અહીં થીન જ કંટાળી જતા હોય.
બંદીસો એટલેજ ને રજા દેવામાં રજ ના આપે સવારે આ ટાઈમે જવાનું એટલા ટાઈમે છૂટીયે આ તે કોઈ ઈશુ જ નહી ને એટલે તો હું આમાં સ અત્યારે છું ને હજ હજુ સુધી એટલે જ આ બિઝનેસમાં હ જોડાયેલી છું. ટકી રહી છું બાકી થોડી હું કઈ
હા સરસ છે તમારું સારું ચાલો તો હવે પછી કરું કોલ પાછો તમને
હા હા પાઈ